નહીં બસ બહાર બેઠા હે. વાતાવરણ સારું છે, નહી પડતું કશુંક નહીં પડતું.
એવું કેમ નહીં પડતો.
વાદર આવ્યું ચડીને મસ્ત પણ પડશે એવું લાગ્યું પણ શું પવનમાં ફેર થઈ ગઈ.
હા કશુ પડતુ નહી. હાતકતાને આલું પણ ગતું રહ્યું હ એને એવું જેવું આવ એવું ગતું રહ્યું. હલો આગેમ ની આગેમ નહીં બોલતો. સબ કે ઘર બારિશ હો રહી હ બિલ્લે કે ઘર બારિશ નહી હો રહી સા હો રા હૈ. હ ખબર કેમ એ ના પડે
કેવું કેવું
તમે કેટલું
એ મારે એક જન ને
કેટલા જન
ભેગા થઈ
બનાવ્યું કે નય ઈ બના
નહી પકોડી
ના અમે
ચટણી
અવાજ આવે ખરો મારો
આવે છે
હાલો હાલો આવે શે આવે શે હ હા
હમ
બોલા બીજુ હાલો હા કસું ના બેઠા સે
રમો કે નઈ રમતા મજા ની આવતી પ્રમોશન મેચ હમ એક બે બાકી હે
કેટલી રમવાની છે
હા સીધું ડોમેસ્ટિક
હા ડોમેસ્ટિક હારું ને
એવી મેવી
બરાબર
હમ બોલો હૂં કોનો બીજુ
હા કઈ ની હવે જઈશું ડેરીએ
હાલો
જઈશું હવે ડેરીએ છ વાગે
એરિયા જવું હે
ઉવે
એવું એરિયા તમા હિસ્સા હૈ આઈએ આજ એવું હૈ
હમ હમ
હમ એ મારે જવાનું હ પેલા હોય જઈએ કેમ જઈએ તો જઈએ એવું
બ્રવે
હમ
આ રું કે
જઈએ તો જઈએ ને કા હરે હરે
હમ બરાબર બરાબર
બલો હુ માનતી
હ શાંતિ
હવ બીજું હ તો વાત નહી કર ત કશું
હા કરીએે તો છે
કઈ કરો હો તમે
કક વાન કર હશે તો હું જ કરું છું
હા
વું રહ્યું શાંતે આખો દિવસ શું કર્યું ગમ રમી
વાત કરી આજ જેયારે કોઈ જો
હે
આજે કઈ છે વાત
એક એક તાસ મારા તો પૂર જ નહી પણ
હા
મારો તો પૂરો જ નહિ થયો એકે આજે
એ તમારો પૂરો નહી જવાજે
એક પેલા નામ કર્યો પેલાતા કર બે કરેલા
એયો એ મજા તસ પૂર્ણ કરની મજા
હજાર તો શું
દસ જ તાસ પૂરા કરવાનું એવું છે આજે વિડીયો આવજો તમે
નહી જોયો
જો જો વિડીયો આ હાજ દસક ટ પૂરા કરવાના અઢારસો રૂપિયા
આજે દસે
હા અમંદાજ ચાલીસ જશે એવું
ના એમ નહિ આજે દસ છે અત્યારે બતાવે છે એ પૂરા કરે એટલે પતિ ગવું કે આગળ આવશે બરાબર
હમ
બોલો બીજું શું કરો શાંતિ
હા બસ બેઠાશે ચા નાસ્તો બધ
હે એવું ચા બા પીને બેઠા તમે
પી પડેને
હમમકાર
હમ
હલોળ
બજ ર શું શથી ના કશું કેવા જેવું નહીિ
કેમ કેવા જેવું નહી હ ભાઈબન શું કે કક શું
એ ચોવાટીી હ
રાજુ આખા બપોર પાછળ બે રહ્યો ને હવદા મંજુ બંગાર
ના હોય
ખબર ને શું કરતો હતો બેઠો બેઠો એકલા એકલા કંટાળ ન તો ચડતો એ બોલ
બીજું શું કશુંડ કરવાનું એચ કરીરી ખાય આખો દિવસે પછ છે
હે હમ બીજું શું ધંધો કે એમને ટ ટાઈમિંગ કેવું કેવું
પાંચ પાંચ મિનિટે રેવાય નહ વાત કર હમ
હ પિલિંંગ ખોલલા હતો તો હો પૈસા પૈસા ક જ નાખે
એ ટાસ્ક પુરા કર લાગે તદો ઘ્વાટસ ન હોય
એવું કરણ હે એક કોલ સો મિલિટ સો મિલિટ કઈ કલાક ન ચલો એટલે કેટલો થાય સાહીઠ મિનિટ થાય
જાય થાય
હમ એટલે છસો રૂપિયા કટ્ટ દ પાડી હમ ઓલ શું કેમ અ શું થયું
કેરાન જેવું દવા નાખી
દવા હવારમ દવા નાખે અ પપ ના મચ્રા નઈ કે મચ્રા ઓછા થઈ થ જશે એટલે ઓછા એટલે ઓછા તો ના થાય કારણ કે આ મરો થોડો ના ખાતો છ પરીક્ષ એવા હમ બોલો બીજું શું કર
હા કઈ નઈ
પાનચ
શાંતિ તમારે કેવું ચાલે અત્યારે ઓર્ડર બોલ ખરા ઓર્ડર બર્ડર કરરા
હ બીજા શાંતિ જ છે શાંતિ હા હ બે ક
હવે ચોમાસુંટ લેતા હો તો બો ખાસ ના હોય ને હા ગણપતિમાં આવશે ખુલ્લો એ
હ
આડ હું વલો તો પુટલો હતો
કોલો બીજી હોવા
બીજું તો શું પછી
ડેરિયા કેટલાાગે જવાનું
છ વાગે છ વાગે નીકળ છ વાે
પંદ મ હ હમ પંદર મિનિટ એટલે બીજે કોલ થઇ જાય હને
હા હવે તો નહી
હ હોવા છે કેમ
હજ પતાયશું
તમે તો એ જ બાકી એવું હા હા
એટલે દસ ન પદશે
દસ દસ ન જ કરવાનું એવું કકશે એટલે
ડા આવશે એવું કે ને
ત્રીસ કોલ એટલે ક ક પતાય લઈએ આપડે દસ કોલ નહી પતાય કોલપતારિયાણા આ તો કેવ ખબર નવરા એકદમ નવરા હોય ને એમ કો મેસેજ વારું હોય તો હજુ સમજે લે મેસેજ થઈ ગયા આ હાર કોલ દસ મિનિટ વાત કરવાની એવું કોણ આવીયું શું કરે આપડે બેજ કંટાળી જઈએ એકને એક શું વાત કરવાની હજુ કઈક હ હો આગળ પડે કે કલાક અલગ વાત છે આપડે બે એકલા એકલાભા અને આમાં પાછું એવું હે કે ક્યારે નહ બોલવાનું એવું એ કર વાત નાતા આપડે એનો આગળ તો વાત નાતા હ ગ એવદ અ મારો
એને ર
હ અગર તો આપડી વાત નહ ચાલતી હા કે વાખદ ને બોલા એ લઈ ગ હર હમ જે હરા હવે ગર નઈ બોલા અને બીજું હોવ શું કેવા હમ ાલ ચાલ ગેમ ચાલુ હ ને બે કિલ થયા હ
બરા આ મોટી રમવાની લેવીિક જ આવે કે પેલો મેપ આવે
હા એ રંગલ હ કે હ એ રંગલ માં બાર કરવાના આમાં છ ઈ અવાનું છ લાખ છ માણ સોયન તો લગ ન્ડિયામાં અને હિરંગલમાં બાર
બરાબર
હમ
છ
હમ લેડ મલી ઘટના
બાજ દો
ત
એ કરી છેું
હા શત વાત બ હ તમે પૈસા કમે જો
રીધ આવું બ થાય
અમુક પ્રોમોશન મેચ ચાલુ બોલ હે પ્રમોશન મેચ ચાલુ છે એ એમાં શું છે થાય